હલો.
કેમ છો મજામાં?
મજામાં, નમસ્તે.
નમસ્તી હવે, આપણે આજે દૈનિક જીવન, વિશે વાત કરીશું
હા, જરૂર
રોજિંદા જીવનમાં સમય નું આયોજન, અને સંતુલિત જીવન
આજે દૈનિક જીવન, વિશે વાત કરીએ
ચોક્કસ હા, આ ખુબજ રસપ્રદ વિષય છે. દરેક દિવસ નવી, શરૂઆત લઈને આવે છે.
બિલકુલ સાચી વાત છે. સવારનો સમય દૈનિક જીવનમાં ઘણો મહત્વનો, હોય છે.
બિલકુલ, સવારે વહેલા ઉઠવાથી શરીર અને મન બંન ને તાજા લાગે છે.
ઉઠ્યા પછી સૌથી પેલા શું કરવું જોઈએ.
સૌથી પહેલા તો ગરમ પા ગરમ પાણી પીવું જોઈએ. શરીને હળવી કસરત આપવી જોઈએ અને સકારાત્મક વિચાર કરવા જોઈએ.
જેમ કે ઘણા લોકોને મોબાઈલ જોવાની આદત ઓછી કરવી પણ જરૂરી છે.
સાચી વાચી દિવસની શરૂઆત પડદા સાથે નહી પરંતુ પોતાના વિચારો સાથે કરવી જોઈએ.
હા નાની નાની યાદી બનાવી દિવસ સરળ બને છે.
પછી રોજ નું આયોજન પણ કરવું ઉપયોગી બને છે. અને દૈનિક જીવનમાં સમય નું મહત્વ શું છે?
સમયનો સાચો ઉપયોગ. કરવાથી તણાવ ઓછો થાય છે.
હા જો સમય જડ થાય તો કામ વધી જાય છે.
અને પછી ઉતાવળ અને ચિંતા વધે છે.
હવે સંતુલિત જીવન માટે આપણે શું કરવું જોઈએ.
કામ આરામ ખોરાક અને મનોરંજન વચ્ચે સંતુલન રાખવું. ખૂબ જ જોઈએ.
ખોરાક પણ રોજિંદા જીવનનું એક મોટો ભાગ છે.
પૌષ્ટિક ખોરાક ઉર્જા આપે છે.
અને બહારનો ખોરાક રોજ લેવો યોગ્ય નથી.
ઘરનું જમવાનું વધારે ફાયદાકારક હોય છે.
શારીરિક કસરત પણ જરૂરી છે.
દિવસમાં થોડો સમય ચાલવું શરીર માટે
અને દૈનિક જીવનમાં સ્વચ્છતાનું શું
સ્વરછતા થી મન પણ પ્રસન્ન રહે છે.
સાચી વાત છે ઘર અને કામની જગ્યા વ્યવસ્થિત હો હોય તો કામ સરળ બની છે.
હા. વસ્તુ શોધવામાં પણ સમય બહુ બચી જાય છે.
આજે ડિજિટલ યુગમાં મોટા ભાગના લોકો ઓનલાઈન જ છે.
પરંતુ ડિજિટલ સંતુલન પણ જરૂરી છે.
એટલે કે પડદા સામેનો સમય મર્યાદામાં રાખવો જોઈએ.
બિલકુલ સાચી વાત છે. બહારનું વાતાવરણ પણ માણવું જોઈએ.
દિવસ દરમિયાન નાનો વિરામ લેવો પણ સારી આદત છે
હા સતત કામ કરવાથી થાક વધે છે
અને દૈનિક જીવનમાં વાંચનની આદત પણ કેમ જરૂરી છે
વાચનની જ્ઞાત વધે છે.
ઓ એટલે નવા વિચારો પણ મળે છે એના લીધે.
હા મનને શાંતિ પણ બો મળે છે. છે.
તો સંબંધો માટે સમય કાઢવું પણ જરૂરી છે. રાઈટ
હા બિલકુલ સાચી વાત છે. સંબંધો મજબૂત બનાવે છે.
દિવસમાં આભાર વ્યક્ત કરવું પણ સારી આદત છે.
આભારથી સકારાત્મ વધે છે
અને પૈસા નું આયોજન પણ દૈનિક જીવનનો મોટો ભાગ છે.
હા નાના નાના કરર્ચ પણ પણ ધ્યાન આપવું જોઈએ.
અને બચત ની આદત ધીમે ધીમે બને છે.
અને ભવિષ્ય સુરક્ષિત લાગે છે.
દૈનિક જીવનમાં નવી વસ્તુ શીખવી જોઈએ?
બિલકુલ સાચું છે. રોજ થડું શીખવાથી જીવન રસપદ બને છે.
દિવસ ના ઉઠી શું કરવું જોઈએ આપડે?
જો દિવસના અંતમાં આજે શું સારું થયું અને શું સુધારવું છે તે અવશ્ય વિચારવું જોઈએ.
અને આવું કરવાથી પ્રગતિ પણ દેખાય છે
હા દેખાય છે ને પ્રગતિ. આવતા દિવસ વધારે સારો બને છે.
અને આપણને પૂરતી ઉતણ ઘણી જરૂરી છે
ઘણી વાર સારી ઊંઘ વગર ઊર્જા ઓછી થઈ જાય છે.
દૈનિક જીવનનો સૌથી મોટો મંત્ર શું છે?
નાની સારી આદતો રોજ ચાલુ રાખવી.
હા, મોટી સફળતા પણ નાની આદતોથી આવી છે.
બિલકુલ દૈનિક જીવનને સુંદર બનાવવું પોતાનો રોજના નિર્ણય પર આધારિત છે.
એટલે દરેક દિવસની નવી તક તારીકે જોવો જ જોઈએ
હા બિલકુલ સાચું અને સરળતા સંતુલન અને સકારાત્મકતા સાથે જીવન જીવવું જોઈએ
હવે આપણે દૈનિક જીવનની નાની નાની બાબતો વિશે વાત કરીએ.
હા જરૂર કારણ કે નાની બાબતો જ મોટી અસર કરે છે.
અને ઘણા લોકો મોટી સફળતા પાછળ દોડે છે.
પરંતુ ક્રોધની નાની સારી આદ તો ભૂલી જાય છે.
સવારે ઘરનો દરવાજો કે બારી ખોલવી પણ સારી આદત છે.
હા. તાજી હવાથી મન પ્રસન્ન થાય છે.
ઘરમાં પ્રકાશ આવવો પણ ખૂબ જ જરૂરી છે.
તેનાથી ઊર્જાનો અનુભવ થાય છે.
અને દિવસની શરૂઆત ઉતાવળ વગર જ કરવી જોઈએ
હા ઉતાવળ ઘણી વખત ભૂલો બહુ જ કરાવે છે.
દરેક કામ શાંતિથી કરવું ખુબ સારું કેહેવાય
કેમ કે તેનાથી કામની ગુણવત્તા પણ ખૂબ જ સારી રહે છે.
દૈનિક જીવનમાં પાણી પીવું કેટલું જરૂરી છે.
જો દિવસમાં સરળ વાતને ઘણા લોકો અવગણેય છે.
પોતાની વસ્તુને યોગ્ય જગ્યાએ મૂકવી પણ એ સારી આદત છે.
હા કેમ કે પછી શોધવામાં બહુ સમય બચી જાય છે
સાચી વાત છે સમય નો સાચો ઉપયોગ કરવાથી તણાવ ઓછો થઈ જાય છે.
બિલકુલ દરેક વસ્તુ તરત મળતી નથી
દરેક કામ શાંતિથી કરવું જોઈએ
હા ધીરજથી મન શાંત રહે છે.
અને આજકાલ લોકો ખુબ વ્યસ્ત બની ગયા છે.
પરંતુ લોકો પોતાના માટે સમય પણ કાળતા નથી.
દિવસમાં થોડી, મિનિટ શાંતિથી બેસવું જોઈએ
હા, કેમ કે તેનાથી મન હળવું લાગે છે
પોતાના વિચારોને સમજવા સમય મળવો જોઈએ
હા. આ પણ દૈનિક જીવનનો એક બહુ મોટો ભાગ છે
હસવું પણ જીવનની સારી દવા છે
બિલકુલ હસવાથી તણાવ ઓછો થાય છે
અને નાની નાની ખુશીઓને પણ મહત્વ આપવું જોઈએ
ખુશી માટે મોટા કારણો જરૂરી નહીં હોતા
પ્રકૃતિ સાથે સમય પસાર કરવો જરૂરી છે.
હા, પ્રકૃતિ માટે શાંતિ આપે છે.
દૈનિક જીવનમાં દૈનિક જીવનમાં આપણે ખુબ આગળ વધવું જોઈએ, નિયમ મીઠાસ થી
કારણ કે, તે સંતોષની ભાવના વધારે છે.
સાચીવાત છે સતત પ્રયત્ન સૌથી મહત્વનો છે.
બિલકુલ સાચી વાત છે.
અને આ જ, સુંદર દૈનિક જીવનનું રહસ્ય છે.
હા
સારું, આવાના આવી આવાને આવા આપણે ફરી કોઈ રસપ્રદ વિશે વાત કરીશું.
જરૂરથી નમસ્તે નમસ્તે